હાલ
જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ
હા હું જ ગમ મજામાં તમે કેમ છ? હા આવી રહ્યો છે. કટ થ છે થોડા થોડા કઈ રહ્યો છે બરાબર હમણા.
અ
હા હવે
હાલો. હાલો. કઈ નહી હાલ ખેતરમાં બેસી રહ્યો છે નજીક હવા આવી રહી તને અનમાડી રહ્યો છું. તમે શું કર્યા છો હમણાં?
હમણા તો
હાલો.
સફાર ખૂ
હા હમણાં તો પવન પણ ખુબ આવી રહ્યો છે અને પ્રદુષણ પણ બહુ થતું છે. કારણ કે અમારા જે ગામમાં છે ત્યાં પણ પ્રદુષણ ઘણું વધારે થતું છે કારણ કે
અ ની અમારા ગામડામાં તો ખુબ જ પ્રદુષણ હ એ પ્રમાણ ખુબ જ વધી ગયું છે. રોજગારના પ્રમાણમાં વધારો થયો પણ જે ખેતી કરતા હતા તેમને ખુબ જ નુકસાન છે જેમ કે તમે પાક સારો ના થાય અનેજ ગરમી ન પ્રમાણ ખુબ જ વધી ગયું છે જેના લીધે તમારી ખેતી પણ સારી ન થાય. અને ખુબ અ મગજમારી પડી ગઈ છે કે પ્રદુષણ ના પ્રમાણે આજુબાજુ કચરા ગમે તના ખેથી રોગચાળો ફેલાઈ ગયો છે અને દવા દવાખાનામાં ભીડ પણ એટલી રહે છે કે આપણને જગા પણ વેલ્યુ મળતી નથી. અ અને તે ખૂબ અ જરૂરી છે કે આપણે કચરો કચરા પેટી ના નાખવો જોઈએ પછી અમે મ્યુનિસિપાલટીવાળાને અરજી કરી કે તમે અમારે ત્યાં કચરો નાખવા આવો નહીં તો અમને ખૂબ જ મગજ મારી પડે છે. હા તે ખુબ જ જરૂરી છે કે આપણે કચરો કચરા પેટીમાં નાખાવો જોઈએ.
હા એ તો જરૂર જ છે કારકે આપણે કચરો ખુબ જરૂર છે કારણ કે આપણે કચરો ગમે ત નાખશું તો ઘણા બધા મચ્છરો પાકશે અને આપણે ઘણા બધી જે ગ ગમે ત નાખશું પછી ગમે તચા ફેલાશે. જેથી કરીને આપણે કચરો તો એ ખૂબ જરી છે અને આજુબાજુરો જે પણ જોવા કચરો પે નાખી દેવો જોઈએ એવું કે આપણે કચરો ન કરએ તો આપણે ન થવું જોઈએ. હવે જે કચરો જ્યાને કચરો કાયરો છે તે નાખી શરમ નથી આપ માટે એટલી શરમ હોવી જોઈએ જોઈેવું જોઈ દેશપરદેશ રેહુ જોઈએ. કે આપણે જે પણ કચરો કર્યો છે તે તો નહી ઉચકે પણ આપ ઉ ખ જોઈએ જેથીને ગંદકી ના ફથી કરીને આપ આજુબાજુમાં જે પણ રહેતા લોકો છે તેને સારી સ્સ્થ મળી રહે અનેને કોઈ પણ પ્રકાર રોગ નહી થાય. તમારા ગામડામાં કેઉ છે?
હા અમારા ત્યાં પણ એવા લોકો છે કે ગમે ત્યાં કચરો નાખી દે છે અને હું પણ ઘણી વાર આજુબાજુને એવા કચરા નાખી રહ્યો છું તે ખરાબ વાત છે જેના લીધે અમને કે અમારા પરિવારને બીમાર પડી ગયા હતા એટલે હું હવેથી સસ્તા પર ખૂબ જ ધ્યાન રાખું છું. હું જ્યાં રહું છું ત્યાં આજુબાજુ એક પણ કચરો ન રહે છે વાડીઓ સાફ રહે છે અને જેના લીધે અમને રહેવાનું ખૂબ જ ગમે છે અને આનંદ થાય છે કે અમે એવા વિસ્તારમાં ર છીએ કે જ્યાં કચરાનું પ્રમાણ ખુબ જ ઘટી ગયૂ છે પ્રદર્શનનું પ્રમાણ ખુબ જ ઘટી ગયું છે. અને આજુબાજુ એટલી ફેક્ટરીઓ પણ નથી જેના લીધે અમને ખૂબ જ સારું રહે છે અમારો જીવ સ્વચ્છ અને સારું છે પણ પહેલા તો અ હમણાં થોડી ઘણી ફેક્ટરી આવી ગેય છે જેના લીધે અમને મગજમારી પડે છે પ્રદુષણનું પ્રમાણ વધી ગયું છે આ તે ખુબ અમને પ્રદુષિન કરે છે આજુબાજુના વિસ્તારોમાં કે અ અમારા ત્યાં ગમે ત્યાં રસ્તા પણ એવા કચરો નાખ ખી જાય જેના લીધે ખૂબ મગજમારી વળે છે હવે તો અમે દ્રણ દંડ સિસ્ટમ રાખી છે જમે રસ્તા પર કચરો નાખશો તો તમને દંડ થશે.
હા એવું તો રાખવું જ જોઈએ કારણ કે આવું ના રાખીએ પછી અને ગામમાં જે કરતા હતા તે લોકોને તો અમે કઈ નથી કીધું પણ એટલું બધું એ લોકોને જે મારા ગામમાં એટલી બધ પેલુ પેલુ રાખેલી સભા જે એટ મગજ મ કે પછીખ તો ગંદકી થશે રોગચળા ફેલાશે અને એ બધા પ્રકાર સભા ભરેલી હતીગ ગામના જે પણ મોટા બોલા હતા અને નાના નાના છોકરાઓને પછી સમજાવું અને આ ભાષામાં કીધું કે કચરો નાખ જાળવો ગામ સ્વસ્ ગામ સ્વસ્થ રહે વિકાસ અને આપણ ગામ નુ નામ રોશન કરણ કે ગમાણમાં આપણે કચરો કરીશું તો ન ચાલે એમ. જેથી કરીને આપણેે સારું એવુંસ્ત જિંદગી જીવું જોઈએ આજુબાજુ કચરો કરવો જોઈએ નહી જેથી કરીને આપણા ગ લોકો આપણા પરિવાર ના લોકો સારા રહે સ્વસ્થ રહે અને એમનું જીવન લાંબુ રહે એમ કારણ કે. ગંદગી ના કારને આવા ઘણા બધા મોટા રોગો પટી જાય છે. જે છે પરંતુ ખબર નહી કારણ કે આપડું આટલું બધું કેવા પણ અમુક લોકો સમજતા જ નથી તમારા ગામડામાં ગામમાં આવીઈ સભા ભરેલી છે કે તમારે આવું કચરો કચરા પેટીમાં નાના ત આવું કઈ કરેલું છે કે તમે?
હા અમે પણ એવું જ કરલું હતું કે અમે જયારે નાના હતા ત્યારે અમને સ્કૂલ માં શીખાતા કે સ્વચ્છતા રાખવી જોઈએ, સ્વચ્છતા જાળવી જોઈએ, ત્યાં અમને પેલી જયારે પ્રાર્થના થાય ત્યારે કરાવતા હતા પાચમી સફાઈ પણ કરાવતા હતા. અને અમે બાગ બગીચામાં આ કચરો અ પછી પછી અન્ય વસ્તુઓ ઉચકી લેતા હતા, જેના લીધે બાગ બગીચા પણ ખુબ જ સારા રહેતા હતા. અને અ તેના લીધે આબોહવા અને ભણતર ખુબ જ સારું તે ખૂબ જ જરૂરી છે કે, બળતરના સાથે ગણતર પણ જ જોઈ છે. અને જેના લીધે આપણને ખૂબ જ સારું લાગે છે. આપણી આબોહવા સ્વચ્છ રહે, પાણી સ્વચ્છ રહે, કેમ કે પહેલા પાણીમાંને એું પ્રદુષણ પડી પડી ગયૂ કેમ કે આપણું પચોતેર ટકાથી વધારે અ પાણીથી જ શરીર બનેલું છે, જો પાણી આપણે ગંદુ કરશું તો આપણને હેલ્થ દાડે દાડે ખરાબ જ થશે જેના લીધે આપણને મગજમારી પડશે. અને તે ખૂબ જ જરૂરી છે, કે આપણને સ્વચ્છતા જાળવવી જોઈએ.
હા તમે એકદમ સાચી જ વાત કરી, કે સસ્તા તો જાળવવી જ જોઈએ અને આપણા જે દેશમાં થતું છે તે અટકાવું ખુબ જરૂરી સર પગલા લેવા જોઈએ એકદમમ જે જે પણે કરે છે. એ લોકોને દંડ આપવી જોઈએ, અને એ લોકોને સમજાવવા જોઈએ અને સરકારે પણ એટલું બધું ધ્યાન રાખવું જોઈએ કે કયા ગામમાં કેટલું કચામમાં કેટલું સ્વસ્થતા છે કયા શરમાં કેટલું સ્વસ્ જાળવે છેયા શરમાં કેટલાતે ઉત્સાહ છે કેટલા લોકો આવ ના કરે. છે સરકારે જાણવું ખબ જરૂરી છે. કારણ કે સરકાર જો આવું ના જાણે તો પછી કેમ ચાલે. કારણ કે સરકાર આવા ઘણા બધા પગલા ઉઠાવી લે છે, જેથી કરીને આપણે આ બધું રોકી શકીએ છીએ. કારણ કે સર આપણે જે ચૂન છીને આપણે તોક મેળવા માટે ખબ જરૂરી સરકારને આપડણે લાવીએ જેથી સરક આવા બધા કાર્ય ખૂબ કરવા જરૂર છે અને મા સુવિધા પણ બરાબર પૂરી પાડવી છે મા સુવિધા તમે જો છો કે આ સ બસ કે પછી રેલવે વિભાગ વીમા વિભાગમાં ઘણા પછી બધા જે કે પછી. એવા બધા જે પણ વિભાગ છે, તેમાં લોકો ટ્રસ એટ મુસાફરી કરે છે, એ તેથીયોગ્ય રીતે જેસારી કરેને યોગ્ય સેવાઓનોગ લાભ આપવો જોઈએ એમ. જેથી કરીને લોકો મુસાફરી સારી રહે એકદમ સ્વસ્થ રહે એમ એટલે તોમે ત્યા કર જોઈએ તમારે શ તમારા ગામના લોકો બધા.
નહી હવે બધું ધીરે ધીરે સુધારવા માંડ્યું અ સરકારશ્રીને હજી કરી મ્યુનિસિપાલિટી વાળાને કીધું કે ત સમયસર સાંજે બે ટાઈમ, અને સવારે બે ટાઈમ, અને બપોરે બે ટાઈમ કચરો લે તેથી ગામડાનો અ સ્વચ્છતા ખૂબ જ જળવાઈ રહી છે. અને જેના લીધે ખૂબ જ સારું છે કે આ સ્વચ્છતાનું પ્રમાણ જળવી રહ્યું છે. અને સ્વચ્છતા ના લીધે ખૂબ જ સારું છે.
હા તો છે જ, કારણ આપણે સતા રાખી તો
અને આપણે કરવું જોઈએ, અને જેટલા વધને વધે આપણે વૃક્ષો રોપવા જોઈએ. કારણ કે આજના દેશોમાં તમે જાો છો વૃક્ષો કતા જોવા મળે છે. અને એટલું ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે જેથી કરીને આપણે મા વૃક્ષો એટલે કે ગામડાઓમાં કે પછ શહેરોમાં પણ રોપવા ખુબ જરૂરી છે. મે જેથી આપ આપડે ખુબ ધ્યાન રાખવું જોઈએ. અને આપડા ગામના લોકોને હવે સમજાવવું જોઈએ પ્રસન્ન કરવું જોઈએ, અને ઘણા બધા પગલા લેવાજ. જેથી કરીને આપણે ખુબ આગળ જતા આપણને કામ આવે ભવિષ્યમાં પણ આપોશન કર જોઈ વાર કો વાત કરીશું.
હા.